હલો.
છો ભાઈ હાલમાં.
એકદમ બસ મજામાં બેસી રહેલા છે હમણે તો, તમે શું કરી રહેલા છો હમણે ઘરે?
કઈ નહીં હવે શું છે કે હમાર જે જોબ કરું છું તે જોબ પર હમણાં તો રજા મળી છે મને એક બે મહિનાનું વેકેશન પડ્યું છે, તો એવું વિચારી રહ્યો છું કે આપડે અહિંયા જેમ પેલા નાના હતા તેમ ફરવા જઈએ તો એ રીતે આપણે હમણાં પણ ફરવા જઈએ એટલે કે ફરવાના ટોપિક પર જ તમારી સાથે વાત કરવા માગીશું. તમે શું છે તમે હમણાં ફરવા આવી શકો છો, તમે જ્યાં જોબ કરો ત્યાં તમને રજા કેટલીક એડજસ્ટ થઈ શકે તેવું છે?
હા ભાઈ હમણા હું ફરવા આવી શકું સું, હમણા તો મતલબ મારી જે મતલબ વીક ઓફ બધું લેવાની છે તો ટીમાં ટી મળીને મને હિસાબ થી દસ પંદર રજા તો મને આરામ થી મલી જશે એવું મને લાગે છે, જેથી કરીને આપણે પંદર દિવસનો તો ઓસામાં ઓસો પ્રવાસ કરી શકીએ, તો મને તો ખુબ જ સારું લાગ્યું કે તમે આ વાત કરી. મેં પણ તમને આ જ વાત કરવા નો હતો કારણ કે કેટલા દિવસોથી આપણે કેટલાક વારથી આપણે ફરવા નથી ગયા બધા મિત્રો સાથે, તો મેં તો શું કેઉં કે આપણે બધા મિત્રો સાથે મળીને કશે દૂર એક ટ્રીપ કરવી જ જોઈએ એવું મને લાગે છે.
હા તમારી વાત સાચી છે, અને હાલમાં શું છે અમારા બાજના લદાખ ફરી આવ્યા છે, જે નાના બાળકો સે એમટો મોટા થઈ ગયા છે પરંતુ એ લોકની મને કોલેજ છે ને એ લોકો લડાક ફરી આવ્યા છે અને એમણે મને જણાવ્યું છે કે લદાખમાં શું શું કરવું જોઈએ, એમ કે એ લોકોએ રાઈડ કરી છે અને રાઈડમાં તો ખૂબ જ મજા આવે છે અને તમને જેમ જણાવવામાં મેં જણાવું કે આપણને પણ રાઈડ કરવાનો ખૂબ જ શોખ છે, અને આપણે દર વર્ષે ફરવા જઈએ છીએ સાથે પરંતુ હાલમાં શું છે કે બધા ફેમિલી વાળા થઈ ગયા છે, બધા મિત્રોના લગ્ન થઈ ગયા છે, એટલે હાલમાં ફરવા જવાનું હોય તો આપણે ઘરે રે બધે પરમિશન લેવાની હોય છે, અને ઘરના પણ વિચારવાના હોય છે એટલે આપણે સમજી વિચારીને હમણાં કસે પ્રોગ્રામ કરીએ તો સારું પડે એવું મને લાગી રહ્યું છે, તમને શું લાગે આપણે હમણાં ક્યાં ફરવા જવા જોઈએ?
અહ મને તો એવું લાગે કે આપડે બહુ ઘણી જગ્યાએ ફરવા જવું જોઈએ, જેમ કે લદાખ બાજુ આપણે જઈ શકીએ અને એક બીજી જગ્યા છે જેમ કે કશ્મીર કરીને તો ટે જગ્યા પણ આપણે જાઈ શકીએ કારણ કે હમણાં મોસમ ખુબ જ એકદમ ફરવા જવાનો થઇ ગયેલો છે, તો આપણે મતલબમાં કશ્મીર પણ જાય શકીએ, કારણ કે મારા જે બાજુ વાળા જે કાકા લોક છે તો તે લોકો શું તે લોકને પણ રજા મળી હતી તો તે લોકો કશ્મીર ફરવા ગયા હતા અને ટેમનો આપણેે રેફરન્સ પણ લઈ શકીએ, તેઓ જે જે હોટલસમાં રોકાયા હોય કા કઈ જગ્યાએ ખાવાનું ખાધું હોય તો તે બધું આપણે તે લોક પરથી રેફરન્સ લઈ લેશું અને કેટલા પૈસાની જરૂર પડશે તે બધું પણ ખબર પડી દેશે, જેથી કરીને આપણે ટ્રીપમાં મતલબમાં એક તો લદ્દાખ થઈ ગયું, એક તે કશ્મીર પણ થઈ ગયું તો આપણે આ બે વસ્તુ તો એડ કરી શકીએ કારણ કે કશ્મીરમાં પણ ખુબ જ એવી સરસ જોવાની વસ્તુઓ પણ સે અને ખુબ જ સારો નજારો પણ એવો મળી રહે છે જોવાનો, અને આપણા ફોટા પણ ખુબ જ સારા પડશે અને ત્યાં ખુબ જ શાંતિ રહે છે, અને ખુબ જ એવા પહાડો પણ છે, નદીઓ પણ છે, તેથી કરીને એક ડ્રીમ પ્લેસ જેવું થઈ ગયું છે કશ્મીર.
હા એમ તો જોવા જઈએ તો કશ્મીર તો આજે કોઈ પણ નેચર લેવલ હોય તેને કશ્મીર તો ગમે જ છે અને એ કશ્મીરની સાથે સાથે આપડું મારું એટલું બજેટ નથી કે આપણે કશ્મીર સુધી જઈ શકીએ એટલે હું તમને એવું જણાવું છું કે આપડા બાજુમાં જે મહારાષ્ટ્ર આવેલું છે ત્યાં ફરવા જઈએ, કારણ કે મહારાસ ટમાં નવી નવી લોકેશન હમણાં જે બને છે અને હાલમાં શું છે કે ઉનાળાની ૠતું છે અને હવે ધીરે ધીરે ચોમાસા નો એક બે વરસાદ પડી ગયો છે એટલે ધોધ પણ હવે ત્યાં જે ગીરાડોઢ છે અને ગણેશ ધોઢ છે એ ઘણા બધા ધોધો પણ જોવાઈ જોઈશું અને આપડે એવું મારી એવી ઈચ્છા છે કે આપણે ત્યાં ટેન્ટ બનાવીને રેશું અને ખુબ જ મજા કરશું. ટેન્ટમાં શું છે તમને ટમે મેં તમારા ફોટા ને એમ જોયું ને તમે વચ્ચે ફરવા પણ ગયેલા હતા મહારાષ્ટ્રમાં, તો તમને શું છે ટેન્ટ માંડવામાં મજા આવશે, કે પછી આપણે રૂમ રાખીશે રેશું તો આપણને મજા આવશે.
અહ મારે તો એવું જ માનવું છે કે મ મતલબમાં ટેન્ટમાં વધારે મજા આવશે. કારણ કે જો આપડે મહારાષ્ટ્ર સાઈડ ફરવા જઈએ, તો મતલબમાં મહારાષ્ટ્ર માટે મતલબમાં કેટલાક ડુંગાર વિસ્તાર છે, અને ત્યાં મતલબમાં કેટલાક ઘડો આવેલા છે, જેમ કે રતનગઢ, હરિશચંદ્રગઢ એવા બધા કેટલાક ઘડો આવેલા છે. તો તે ગઢ ઉપર જો આપણે રહેવું હોય તો આપણે શું પેલા તો ટેન્ટ લેવું પડે અને ટેન્ટ લઈને ઉપર જવું પડે, તો જેથી કરીને આપણે જેમ કે મારી જ વાત કરું તો અમે રતનગઢ ગયેલા હતા, તો રતનગઢ ગયા હતા, તો ત્યારે શું થયું હતું કે ઉપર અમે ચડી ગયા, અને તો ત્યાં પાણીની સુવિધા ખુબ જ ઓછી હતી. તો જેથી કરીને જો આપણે રટનગઢ કે એવી સાઈડ જવાનું હોય તો પાણી આપણે પેલા તો લઈ જવું જોઈએ. અને ઉપર જઈને જયારે આપણે ટેન્ટ નાખીએ તો ટેન્ટમાં રહેવાની કંઈ અલગ જ મજા આવે કારણ કે ટેન્ટમાં આપણે બ ધા મિત્રો સાથે રહીએ અને જો આપણે અલગ આપણે મતલબમાં એક રૂમ માં ને એવું તો ઘરે તો આપણે રોજ ના જ રેતા હોય પરંતુ ટેન્ટમાં આપડે કોઈક વાર જ રે, તો આપણને કઈ અલગ અનુભવ પણ થાય, એક અલગ એક્સપિરિયન્સ પણ થાય, જેથી કરીને આપણે ટેન્ટમાં રહેવાનો અનુભવ ખુબ જ સારો હોય એટલે આપણે ટેન્ટમાં રહેવું જોઈએ અને આપણે ટેન્ટમાં હંમેશા રેવાના નથી જેથી કરીને એક એક એક્સપિરિયન લેવું જોઈએ એવું મને લાગે છે. હું મારી વાત કરું તો હું રટનગઢ જયારે ફરવા ગયો હતો ત્યારે અમે પહેલી વાર ટેન્ટમાં રહ્યો હતો, તો પહેલી પહેલી વાર મને થોડુંક એવું લાગતું હતું ટેન્ટમાં મને ઊંઘ પણ આવશે કે શું પરંતુ ખુબ જ સારી એવી ઊંઘ આવી અને ઉપર મતલબ આપણે જે ડુંગર ઉપર રહીએ છી, તો ડુંગર ઉપર મતલબ નજારો પણ કઈ અલગ જ હોય છે, જેવું આપણે ટેન્ટ માંથી બહાર નીકળીએ એટલે એકદમ આપણી સામે એકદમ અલગ જ પ્રકૃતિ છાવી ગઈ હોય એને જે નેચર લવર જે હોય તો તેની માટે તો મત મતલબમાં જન્નત જ હોય, અને તે મતલબ ત્યાંથી જાય જ નહીં એવું લાગે એવું મને તો લાગે છે.
હા એમ તો જોવો જોઈએ તો ફરવાનો તો મને ખુબ જ ગમે છે. અને તમે જે જણાવ્યું એનું મને સારું એવું નોલેજ પણ હતું, અને મેં યુટ્યુબ છે, અને ઘણા બધા સોશિયલ મીડિયાના જે પ્લેટફોર્મ છે, ત્યાં જોયું પણ છે, અને આપણે જે નજારો હોય છે, તે પણ આપણને ખૂબ જ સારો એવો જોવા મળે છે. તો મારી એવી ઈચ્છા છે કે આપણે બે ત્રણ અઠવાડિયાનો પ્રોગ્રામ કરીએ અને સાથે ત્યાં રહીએ, પરંતુ મેં આગળ ફરવા ગયો હતો ત્યારે શું છે, ત્યાં પ્રદુષણનું પ્રમાણ ખુબ જ વધી ગયું હતું, મેં ત્યાં ગ્રામજનોને જણાવ્યું પણ હતું, કે પ્રદુષણ કેવી રીતે અટકાવવું જોઈએ, અને કેવી રીતે પ્રકૃતિનું કરે છે, કારણ કે જો આપણે ત્યાં પ્રદુષણ કરશું ખાસ કરીને પ્લાસ્ટિકસ નું પ્રદુષણ, લોકો શું કરે છે કે ફરવા માટે તો જાય છે પરંતુ જે નાસ્તોને એવું બધું જે પ્લાસ્ટિકમાં થેલીઓ, બેગમાં જે ભરી લે જાય છે, તે પછી ત્યાં કચરા પેટીની વ્યવસ્થાના અભાવના કારણે ત્યાં ગમેટા ફેંકી રહ્યા છે. તેના કારણે શું છે કે જે જમીન પર ફેંકવામાં આવે છે, તે પોતાની ફળદ્રુપતા ગુમાવી દે છે, અને ત્યાં કોઈ પણ વનસ્પતિ ના ઊંઘી શકતી નથી, જેના કારણે પકૃતીને ખુબ જ નુકસાન થાય છે. તો એઓનું મેં નુકસાન ટાળવા માટે લોકને કહ્યું હતું પરંતુ હાલમાં તો જોવા જોઈએ, તો મને એવું કાઈ વાત મળી નથી કે ત્યાં નુકસાન ટાળવામાં આવ્યું છે, તો અમે જયારે ફરવા ગયા હતા હમણાં તે જ લોકેશન પર તો ત્યાં શું છે પ્રદુષણ નું પ્રમાણ હતું કે પછી ત્યાં કચરા પેટીની વ્યવસ્થા સરકાર દ્વારા કરી દેવામાં આવી હતી.
હા ત્યાં મતલબમાં કચરો તો મતલબ ગમે ત્યાં ન ફેંકતા હતા, બધા ખુબ જ સારા એવા લોકો હતા, પણ અમુક લોકો એવા પણ હતા. કે મતલબમાં ત્યાં થી ખાઈને ગમે ત્યાં નાખતા હતા, મતલબ પ્લાસ્ટિક ને એવું બધું પણ ત્યાં જ નાખતા હતા, તો કચરા પેટી એવી સુવિધા ઉપર ન હતી, પરંતુ મારે સાબથી કચરા પેટીને એવી સુવિધા કઈ એવી હોવી જોઈએ ત્યાં, પરંતુ ત્યાં ઉપર સુધી કચરા લાવા લેવા જવું, લાવવું, એવું તો ખુબ જ કઠિન બની જાય છે, જેથી કરીને જો આપણે ત્યાં સુવિધા ન હોય તો પણ આપણે આપણી રીતના જ એવું કરવું જોઈએ, જેમ કે કોઈ પણ અમે કચરો અમે ત્યાં ફેલાવ્યો નહી, જે કોઈ પણ મતલબમાં પ્લાસ્ટિક એવું કંઈ પણ હતું, તો અમે શું કર્યું કે મતલબ અમારી બેગમાં જ નાખી લાવ્યા અને ત્યાં કોઈ પણ ઘર નો કચરો અમે ફેલાવ્યો નહીં. તો જેથી કરીને પ્રકૃતિ માટે આપણે એટલું તો કરી જ શકીએ સીએ, અને આપણે આપણા મતલબમાં આપણા ગામમાંને એવું પણ એવું ન કરતા હોય પરંતુ તે જગ્યાએ આપણે એવું ન કરવું જોઈએ, કારણ કે તે જગ્યાએ આ કેટલાક લોકો ક્યાં ક્યાં થી પણ ફરવા આવે છે, તો મતલબમાં ગમે તે વસ્તુ ન નાખવું જોઈએ, એટલે પ્રકૃતિ માટે આપણે એટલું જ તો કરી જ શકીએ સીએ એવું મને લાગે છે.
હા તમારી વાત સાચી છે. અને પ્રકૃતી વચ્ચે આપણેે જે પ્રકૃતિનું ધ્યાન નહી રાખશું તો આપણને જ એટલો બધોને નુકસાન નથી થવાનું પરંતુ આવનારી જે પેઢી છે, તેમને ખુબ જ નુકસાન થશે, એ લોકોને જે આપણેે જે વ્યૂ જોતા છે, તે એ લોકને વ્યુ જોવા મળશે જ નહી. અને જેના કારણે આપણે જે પ્રકૃતીનું નુકસાન કરી રહ્યા છી, એના કારણે જે આપણો હવામાન છે, તે પણ ઘણું બધું પ્રદુષિત થઈ રહ્યું છે. અને એ પ્રદુષણને જેમ થઈ શકે તેમ અટકાવવું જોઈએ. અને શું છે, અમે જે ફરવા જયા વચ્ચે અમે ફરવા ગયા હતા મહારાષ્ટ્ર માં, ત્યાં અમે કેમ્પ તો કર્યા હતા. પરંતુ અમે ટ્રેકિંગ પણ કરી હતી. અને ટ્રેકિંગ કરવાની પણ અલગ જ મજા હોય છે, પરંતુ તેમ શું હોય છે, કે આપણે સેફ્ટી ખુબ જ રાખવી પડે છે, આપણે આપણી હિસાબે જે સેફ્ટીના જે સાધન હોય છે, તે પ્રોપર હોવા જ જોઈએ. અને પોતાના પર વિશ્વાસ હોવો જોઈએ. અને તે જ રીતે જ આપણે વધવું જોઈએ. જો આપણે થોડેષપણ ડરી ગયા અને કોઈ પરમ ગલત પગલું લઈ લીધું તો આપણું મૃત્યુ થવાને પણ સંભાવના રહી જાય છે. અથવા તો આપડા શરીરના કોઈ અંગ પણ તૂટી જવાના અથવા કે હાથ પગ તૂટી જવાના ભાંગી જવાના પણ હાંડકા તૂટી જવાની પણ સંભાવના રહેલી હોય જ છે, એટલે તે હિસાબે સારી રીતે પ્રવાસ કરવો જોઈએ. અને હાલમાં શું છે આ આપણે મહારાષ્ટ્ર તો દર વર્ષે જઈએ જ છીએ પરંતુ આ વખતે મારો એ વિચાર એવો છે કે આપણે ટ્રેનમાં જઈએ છીએ એના કરતા આપણેે આ વખતે બાઈક પર જઈએ તો બાઈક પર શું છે આપણે ત્યાં સુધી જઈશું તો ધીરે ધીરે જઈશું એટલે આપણને બધા વ્યૂ જોવા મળશે અને ખૂબ જ મજા પણ આવશે અને રસ્તે આપણને જયારે ઈચ્છા ત્યારે આપણે ઉભી પણ રહીશું અને કઈ વસ્તુની જરૂર હોય તો આપણે ત્યાંથી લઈ પણ શકશું, કારણ કે આપણે બહાર ફરવા જવાના હોય ત્યારે અમુક વસ્તુ જો કોઈ ભૂલી ગયા હોય તો આપણને ઘણી બધી મુસીબતોનો સામનો કરવો પડે શે, જેમ કે નાનામાં નાની વસ્તુ પણ યાદ રાખવી પડે છે, આપડે જો ટેન્ટ બનાવી હોય તો આપણે ટેન્ટો સાથે લઈ જાય છી, અને વાસણો પણ જમવા માટે લઈ જાય છી, અને જે જમવાની સાધન પણ લઈ જાય શકીએ, પરંતુ નાનામાં નાની વસ્તુ આપણે જ કોઈ વાર ભૂલી જઈએ છીએ. જેના કારણે આપણું જે વન જ બધું હોય તો પણ આપણેે અહ જમવાનું ને એવું બનાવી શકતા નથી. એટલે ફરવા જાય ત્યારે આ બધી વસ્તુનું ખુબ જ ધ્યાન રાખવું જોઈએ. તમારે શું છે, તમે આ બાઈક પર કશેય ફરવા ગયા છો? કે પછી તમે તો, એમ જોવા જઈએ તો, દર વર્ષે પ્લેનમાં જ ફરવા જાઓ છો? તો શું છે, તમને પ્લેનમાં વધારે ફરવું ગમે છે કે પછી બાઈક પર વધારે ફરવાનું ગમે છે?
હા, મને તો બાઈક પર જ વધારે ફરવાનું ગમે છે, કારણ કે પ્લેનમાંથી એમ તો નજારો ખૂબ જ સારો હોય, પરંતુ જે અનુભવ હોય ને, તે ગાડી પર જ સારી રીતે આવે, કારણ કે ગાડી પર આપણે જઈએ, તો એક-એક વસ્તુ, એક-એક લોકો અને કેટલાક વસ્તુ આપણે એવો અનુભવ લઈ શકીએ છીએ, જેમ કે કે ગાડી પર જવામાં એક અલગ જ એક્સપિરિયન્સ છે. અને પ્લેનમાં શું, આપણે તરત પહોંચી જતા હોઈએ, તો કેટલીક વસ્તુઓ આપણે છોડવી પણ પડે, અને કેટલીક વસ્તુઓ ગમે ત્યાં આપણે અહ શું હતું તેની ખબર પણ ન પડે, પરંતુ આપણે જ્યારે ગાડી પર જઈએ, તો આપણને ખૂબ જ એવો સારી રીતના એક-એક વસ્તુનો એક્સપિરિયન્સ હોય, ક્યાં પાણી મળે, કઈ જગ્યા શું હશે, એ તો આપણે મતલબમાં આપણે જે આપણી જગ્યાએ કોઈ બીજું પણ જવાનું હોય તો તેમને પણ આપણે સારી રીતે શીખવી શકીએ અને કે આ જગ્યાએ આ વસ્તુ સારી રીતના મલે સે તો તે માટે પણ સારું રહે સે, અને આપણા માટે પણ ખૂબ જ સારું રહે છે, જયારે આપણે આવીએ તો ત્યારે મતલબમાં આપણે કોઈને પણ કહી શકીએ, કે આ જગ્યા અમે આ કરેલું અને એવી રીતના આપણે ખૂબ જ એવો સારી રીતના બધી વસ્તુઓ કરી શકીએ છીએ.
હા તમારી વાત બરાબર છે અને જયારે આપણે મળશું ત્યારે આપણે ઘણું ઊંડાણમાં જઈને વાત કરીશું, ચાલો મળશું ત્યારે આપણે ડીપમાં જઈને વાત કરીશું.